હાલો
હલો તમારે તો એ વરસાદ પાણી કેવું છે? હલો
ફૂલ વરસાદ છે અહં તો બધે પાણી ભરી ગયા છે સવાર ન ચાલુ જ છે આજે
એવું છે પપ્પા અમારે ચાલુ જ છે અહિયાં વરસાદ તો સારે આજે તો જોવા દો ને કોલેજ હમ્મ હલો
સવાર ન ચાલુ જ છે વરસાદ બંધ જ નહી થયો અને
હમ હમ અમારે નથી જ થયો હમ્મ અમારેજે એવું જ થયું કોલેજ ગઈ ન હું આજે તો જવા દે ને તો પાણી તો અહીં હવાર માં આઠ વાગ્યા ને નીકળ્યા તો સર એવું કહ્યું પ્રિન્સિપલે એ બધાને છોડી મે લો કારણ કે હોવાનોજ ચાલુ છે ને વરસાદ તો કે બધે પાણી ભરાઈ ગયું છે તો છોડ દો.
અમાર કોલેજમાં તો એલર્ટ આપ્યું બધાને કે જે બી કોલેજ જોય ને સ્ટુડન્ટ બાર ના એ લોકો બધા જતા રહો એમ એવી રીતે મેસેજ વાયરલ કરી દીધો એલોટ નો
એવું અમારે એવું જ ઘર કોલેજમાંહ એમ કે માઈકમાં એલાઉન્સ કર્યું કે બધાને છોડી મે લો કારણ કે બસો બસો બું બંધ શકે છે એમ તો પછી હું.
આપડે આખા ખેડા જિલ્લામાં રલ રેડ એલર્ટ આવ્યું છે એટલે
હમ્મ હમ્મ હમ્મ બહુ જ વરસાદ છે બધે પાણી આમાં તો છૂટ્યા ને તો જવા દે ને કેવું થયું ખબર છે કઈથી રિક્ષા માં આયા બાક અ ચાંગા એથી ચાંગા એથી રિક્ષા માયા હ ચાંગા કઈ અહી વડતાલ થી વડતાલ થી રિક્ષા માંયા શા માંથી પછી શું કર્યું ખબર છે કાકો કે છે હું તમને જેટલે લગીને લઈ જવાય ને એટલે લગીન લઈ જોઉ કે પછી કે મને આગળ રિક્ષા બંધ થઈ જાય તો પાણી લીધે તો આલ અમે કોઈ ખારું હમ મારી બે ત્રણ ફ્રેન્ડ હતી તો પછી તેવું સારું જઈ લઈ જઈ ત લ બિચારો કાકા એ પુલે ના ઉતાર્યોને એની રિ ક્ષા બંધ થઈ ગય કારણ કે પાણી એનામાં ભરાઈ ગયેલું ને એટલે રિક્ષામાં તો બિચા તો રિક્ષા વાળું હમ્મ એટલે રિક્ક્ષા વાળો બિચારો કાકો હારો હશે તે ટેક્ટર વાળો કે છે એમ કે ચાલ જ તમાર લોકોને આવવાનું હોય તો અમા જોડે એક અ ક્લાસ માં એક છોકરો હતો ને એને રિક ટટેક્ટરમાં બેસવાનું કું તો ટટેક્ટર ના પૈસા તો પૂછો કે હું તો પૈસા જ નહી લાવ કે છે એમ સ કે બે કે છે બેસી જાઓ પૈસા નહી લેવાના ક્યાં તો એક જાતની સિવાય કે અતાર કે તો બિચારા એ અમને હમ્મ તે કય અડધે લગીને અમને મે લઈ ગયા પાણી ચડે કોરા બાજુ પાણી તમને
બધે આખા ખેડા જિલ્લામાં રેડ એલર્ટ છે તો વરસાદ નું
હા.
હમમ. હજી આજે આખો આખો દિવસ આવો ને આવો પડે એટલે બધે ભરય જાવા ના પાણી
તમારો અવાજ કપાય છે હલો.
હા હલો હું બહાર નીકળું એક મિનિટ હલો હલો આવે ને. હલો હજુ તો પાંચ દિવસ ની આવી આગાહી છે. એવું છે. પાંચ દિવસ ની હમમ અરે આમાં તો બાજ બાજુ માં અમાર તો પેલો મેક્સ હતો મેક્સ કઈ રોકી હતો ને એ મરી ગયો પાછો. અમાર બાજુમાં આજે હા એ હતો જ બીમાર બે ત્રણ દિવસ થી ખાતો નતો એટલે પંદર દાણા થી મોદો હતો પણ ખાય કેવું ખાય ના ખાય એવું પણ આ બે દિવસથી તો બિલકુલ બિલકુલ નતો ખાતો તો આજે વો ઓફ થઇ ગયો વરો અરે કરાયલી પણ ડોક્ટરે એવું કહ્યું કે કશું છે જ નય એ બધું એનું એક થઈ ગયું છે જેટલુ જીવે એટલો ખરો કે છે એમ. મરી ગીયો પણ આ કઈ જઈને દાટવાનો હવાર થી તો વરસાદ ચાલુ છે. તે કઈક ગયા છે હવે બીજે કઈક બાજુમાં બા તા શું કરવાનું આજે હ હવાર થી જ વરસાદ એવો છે ને પગ દુખાડયા ને પાછી લાઈટો નથી.
અરે અમારે તો ચાર કલાક થી લાઈટો નથી પછી અમે જીબી માં ફોન કર્યો ને તે લોકોએ કીધું કે ડીપી સળગી ગઈ છે.
હા એવું છે એમને અવડે જ આયી અમારે એ પણ હમમ.
એટલે એવું કીધું કે તમારે વાર લાગશે સરખું થતા એટલે તમારો લોડ છે ને બીજા ડીપી માં અમે ટ્રાન્સ ટ્રાન્સફર કરીએ છે એમ એ આવી જશે લાઈટો પણ થોડી વાર લાગશે ક્યાં
હમમ હમમ અમારે એવું જ હતું જવાદે ને પાછ મોબાઈલ માં ચાર્જિંગ નય. નકળ નવરાજ હતા મે કુ લાય કોકને ફોન કરીએ સવારથી જ નવરાજ છે મેં કીધું. પણ ચાર્જિંગ જ નોતું એટલે કોને ફોન કરીએ, કોને કોલ કરીએ.
અ ચાર્જિંગ અને વરસાદની લીધે ફોનમાં નેટવર્ક પણ ના આવે ને.
એવું હતું હા પણ અ ફોન કઉ છું તો ખરી ઉપરા છાપરી ને ઉપરા છાપરી અને ન કરીએ. કારણ કે હું કોલેજ ગયેલી ને એટલે મમ્મી વારે ઘડીયે ફોન કરે કારણ કે આખો દિવસ વરસાદ ચાલુ ને ચાલુ રયલો ને એટલે ફરી હા બોલો. શું કો છો બીજું થઈ ગયું ખાવા
કઈ નય ચા નાસ્તો કરે છે બટર વાળી બ્રેડ ને ચા.
ચા, નાસ્તો થાય જ તમારે ઓવ બાપા.
અરે લાાઈટો નથી તો શું કશું કામ જ કરવાનું કંટાળો આવે. અમે લોકો હા એ જ ને
કઈ નય એટલે આજે તો વરી ઠંડક તો એમ કોને સારું ટાઈમ જતો રહ્યો આપણેે ઠંડક ને લીધે
હમમ ને તો ઉનાળા માં તો બાપા આયી બને.
હમમ ન કર તો ટાઈમ બી ના જાય આપડે તારે.
તારે.
હમમ આજે હવારની લાઈટો નથી પણ ઠંડક થઈ ગય ને હવાર થી વરસાદ પડતો હતો એટલે
ના અમારે હવારથી લાઈટો નોતી લાઈટો જોવો ને એ લાઈ દોઢ વાગે ગઈ દોઢ, બે વાગે.
એવું અમાર તો સવારની જ નથી લાઇટો. સવારની જ નહીં. એવું અમાર તો સવારથી જ નતી લાઈટો. હવારમાં કેટલા લાગે નવ નવ એવું અમર નવ દસ વાગ્યાની કની ગઈ છે લાઈટો તો અરે! અક્કલ કામ ના કરે શું જવા દે ને એક તો કંટાળી ગયેલા લાઈટો વગર તો. એટલે અતાર પાવર બેંક ચાર્જિંગ હમ. હહ એટલે પછી છે ને અતર પાવર બેંક બી ચાર્જિંગ કરવા મેલ દીધું અને પેલો ચારચિંગ ઘોરો છે ને એ બી કર દીધો ચાલુ એટલે પેલું સાંજે મેં
હમ એતો એવું જ ના. અમારે તો મોબાઈલ કન કંટાળો આવે તો શું કરીએ મોબાઈલો જોઈને જોઈને બેટરી પણ પતી ગઈ.
તો કંટારો તો અમને એ આવે શું કરવાનું પણ તારે.
અને મારી મારા ભઈની બધાની ફોનની બેટરી પતી ગઈ ને.
અમારે એવું જ હતું બધાના ફોન બંધ જ હતા. કારણ કે બે બેટરી જ નતી એટલે ચાર્જિંગ જ નહી એટલે હમ ફોનો લઈ લઈ ને તમ કેટ કેટલું બેહો પછી કોક નો કોલ બોલ આવે ત્યારે આમ ઉપાડાય નહી ને ચાર્જિંગ ના હોય. તો તમાર તારે એટલે શું કરવાનું કંટારી ગયા. પછી બે દિવસ તમને ફોન કર્યો તો ઉપાડ્યો નઈ ન તમે?
મારામાં નહી આયો ફોન.
મેં તમને કરેલો આવી રીતના વાત કરવી તીને એટલે.
હા એટલે તમે આ કરેલો પણ હું કોલેજથી આવું ને એટલે પછી કેવું કે હું સુઈ જઉં એટલે કોઈન ફોન સાયલેન્ટ જ કર દઉં.
નકા પછી બીજાને ટ્રાય કર્યો મેં. મેં કુછ ઓલા તો ઉપાડતા નહી ને તો આપડે બીજાને ટ્રાય કરીએ પછી અમે બીજાને ટ્રાય કર્યો ફોન. તો શું કરવાનું. હમ રેકોર્ડિંગના ટાસ્ક નહિ આવતા નહીં? તમારામાં આવે છે?
ના મારે તો ટ્રાન્સ્ક્રિપ્શનના આવે છે.
એવું છે અમારે એવું જ છે હહ. કોલ કરવાના જ આવે સે.
ના એટલે કોલના પણ આવે છે, અને બીજા ટ્રાન્સ્ક્રિપ્શનના પણ આવે છે.
તો અમારામ કેમ નથી આવતું? અમારામ કેમ નથી આવતું?
એ તમને ના એવું તો કઈ ના હોય માંગવા તો ના પડે બટ કેવું હશે કે તમે લોકો નવા છો ને હમણાં હમણાં જોઈન કર્યા એટલે એના રૂલ્સ પણ બદલાઈ ગયા છે. એટલે એવું હશે કે નવા લોકો ને નહીં આપતા હોય જૂના લોકો હશે ને એ લોકોને જ આપતા હશે એવું હશે.
એવું છે? અ હહ
હહ એટલે એનું શ્યોર નથી બટ આવું હશે એવું કઉ છું એમ.
એ તો કદાચ બે બોલા આપણેે માંગી જોઈએ એમને કે ભઈ અલગ અલગ આલો તો અમને એ ખબર પડે કે કેવી રીતના કોલ થાય, કેવી રીતના
હમ એટલે પૂ હા એટલે પૂછી જોવાનું તમારે કે અમારે ટ્રાન્સ ક્રીપ્સનના ટાસ્ક જોઈએ છે તો તમે
હમ હમ એ રીતનો કોલ કરીશું એ તો. તો શું કરવાનું. કંટાળી ગયા તોય હારું છે અવડે છ વાગ્યા પછી અલ્પ વિરામ લીધો છે. જો અત્યારે વરસાદ નહીં પડતો. શાંત પડ્યું છે પણ ચડીને તો આયો છે હા આ બાજુ તો અમારે. તમારે તઈ કેવું છે ચાલુ છે વરસાદ?
હહ ચાલુ જ છે વરસાદ તો.
અમારે તો હવે સેજવાર અલ્પવિરામ લીધો છે હવે સેજવાર. અમાર બંધ નહી થયો આ બંધ થઈ ગયો છ વાગ્યાનો. ચડીને આવ્યું છે અવડે પડશે પાછો અંધાર્યો છે તો. ખાવા પીવા ગયો હશે બિચારો વરસાદે.
હા.
તે છે તમે વાહન કઈ કાઢો આવું તઈ લગી જ જાય નાસ્તો કરી.
હ હા એવું ને તારે.
હારીયુ.
હમ્મ. બસ કઈ નહી.
તમારે થઈ ગયું ખાવા બાકી છે કે હજુ?
તો ના રે હજી હવે કઉ છું તો ખરે હમણાં ચાલસ
તમારે શું બનાવાનું છે મેનુ માં?
મેનુ માં ખબર નહી હવે.
એવું અમાર તો આજે ગુરુવાર છે એટલે દાર ભાત શાક રોટી ફિક્સ હા, એટલે બીજું કશું થાય નઈ દારભાત જ કરવા પડશે.
હા, મારે તો હવે કઈ નક્કી નહી.
હા હારુ બોલો બીજું?
બસ કાઈ નહી. કેવું ચાલે બીજું બધું તમારે?
હવ હાંતિ.